હેલો.
હેલો.
કેમ છો બેન.
મેં મજામાં છું તમે કેમ છો.
હું પણ મે મજામાં છું આ તો ભહી હૈ હું કે મતલબ અભી તો મમ્મી કો માારકેટ છોડ કે આઈ હું તો સોચા કે કછ અ મતલબ સામને દેખા કે દુકાન પે તને બડિયા બડયા. ડ્રેસેસ વગેરે આ રખીે તો સોચા ક્યા અભી લે લુ
અચ્છા.
હા ફર ખ્યાલ આયા કે યાર ઓનલાઈન સ મંગા લુંંગી
હા ઓનલાઇન મે તો પરસ્સ ઘર બેઠા આ જતા પહારસલ હ બહાર જની કે જરૂરત નહી પડતી હે
ઓ વહ ભી કિતને સસ્તે મે આ જાતા હૈ.
હા સસ્તે મે ભી આતા હૈ. લકન સસ્તામાં એતની ક્વલિટી અચ્છી નહી આતી હ હમ સસ્તા દે લ લે ઓનલાઈન બાદ ખરાબ નિકલ જતે તો કછ મતલબ ન રહેતા ચીજો ક
એ તો એ તો સારી બાત હૈ કે મતલબ હમ લે તો લેતે હૈ ફિર કુછ અચ્છા નહી નિકલતા કભી કુછ નહી નિકલતા.
હા કભી ફ્રોડ હો જતા મંગવાતા કુછ અલગ હૈ આ કુછ અલગ જતા હ.
એ તો એ તો પ્રોબ્લેમ્સ છેૈ સારી
હા મેં તો એસે ઓનલાઈન શોપિંગ કમ હ કરતી હું મતલબ એસે ખુદી દુકાન પર જા કર લતી હું ક્વલિટી ભ દેખ લે કપડા કેસાૈ કેસા એા નહીં અચ્છે દેખ લતે હૈ. હમ.
અભી મેં ભી બ બહાર બેઠી હું પેડ છા મેં તો પે ભી કોયલ- - બોલ રહી હે.
હા.
પાંચ મિનિટ તો મેને ભી મતલબ અભી એ સોચા ઓનલાઈન સ મંગા લુંંગી વા- - કું જાના એતને સારી ચીજે કું દેખની હ ઓનલાઇન સ બઢિયા ભી આ જાયગી- - અછી ન આયગ ફર વાપસ રિટર્ન કર દુગી
હા વી એક ચીજ અચ્છી હ કે અગર કોઈ હમે ચીજ પસંદહી આવીઈ તો હ વાપસ રિટર્ન ભી કર શકતે હે.
હા ભહી તો રિટર્ન ભી કર દુંગી સસ્તા મે ભી આયેગી ને મંંગે મેં બી નહી આયેગી
હા વોભી હે.
અ સારી ચીજ બજટ દેખી બતા આપભી ઓનલાઈન સ શોપિંગ કરતે હો?
હા મેં કભી કભી કર લેતી હું મતલબ બહાર તો બહાર જાને કે નહી હોતા ટાઈમ. તો ઘર પરથી શોપિંગ કરીલેતી હુ.
અચ્છા.
બિઝી રહેતી હું તો બાકી એસે જ્યાદા તર તો એસે ખુદ હી જા કર લાતી હું. ક મુજે ઓલાઈ અચ્છા ની લગતા ઇસલી
અચ્છા.
હા.
તો મતલબ- - કોનસા સદ સોફ કર હો આપ મીશો કાર મતલબ- - કે લિયે હો- - એમેઝોન ફ્લિપકાર્ટ કિશે મંગાવ- -
હા અમેઝોન સ કરતી હું અમેઝોન
અમેઝોન મેં ભી અમેઝોન ફ્લિપકાર્ટ મંગાતી હું મીશો પર ક્યા હે- - કે હા અચ્છા તો આજ- - જંગે કપડે પર વ ઇતને અચ્છેહી આતે જતને વ તસવીરરોમાં દિખાતે ફોટોમાં તો તની બડિયા બડિયા- - ચીજે દિખાતે ફર એ નોર્મલ દેખે તો એક પરસેન્ટી અ- - આતી મેને તો અભી જસે એક કુર્તા મંગાયા થા- - મેને સોચા નવરાત્રી આ રહી હૈ તોપે પહેનુંંગી તો ક્યા- - નું એતના મતલબ દુપટ્ટાના કટવા આયા થ બીચ મે- - કટાફટ પતા ન કેસ આ ગયા ઓર વોતો- - કતા વગેરા તો ઠીકયા હતા સ સાઇઝ વગેરા થોડી સહી ન આવીઈ તો ફ મેને વાપસ રિટર્ન કર દીયા
અચ્છા.
ફે ક્યા હૈ કભી કભી હૈ એસે કોઈ ભરોસા ન હ મતલબ ક્યા પેસે- - પેમમેન્ટ ભી અટક જતા હ અ બીચ મેં- -
હા એ તો- - હમ્મ પેમેન્ટ આવતા નઈ એમ રિટન- -
બહી તો મેને મેને ભી બહી કયા.
હમ્મ વોભી હૈ
વહી તો વ- -
ઓર આપને ખાના ખા લીયા?
હમ.
હમ્મ
ખાના વગેરે અભી ખા લીયા હૈ.
હા.
ખા અ મલબ મમ્ મતલબ મેરી દાદીજીી બોલ રહી હ કે મ મે રી છોડડાેે ધૂુ હ ચલા
હા
કુછ કામ કર લું તો મેને સોચા ઓનલાઈન વાલા કામ કર લેતી હું
હા વહ ભી હૈ
વહી તો આપ મતલબ આપને લશ ટાઈમ કપ શોપિંગ હતી ઓનલાઈન
મેને લંચ ટાાઈમ ક થી દ મહિને પહેલે
ચપાય કુછ લેને કે લ લીય ઘર પર બેઠે હ કરલી શોપિંગ
અચ્છા તબ તો એકદમ બડિયા કામ કિયા આપને વરના તો
વહી તો તો મેને ભી યહી સોચા કે એક વાર મતલબ કર લેતી હું યે સારા કામ ફર ઓનલાઇન શોપિંગ કરુંંગી કછ મતલબ મેકઅપ કા સમાન વગેરા મંગા હ કુર્તીઝ વગેરા
અચ્છા આપકા કોઈ ભાઈ નહી હૈ
હેના હૈ એક ભાઈ વેસે તો છોટા હૈ વો ભાઈ
અચ્છા
હમ વો ભી પૂરે દિન ઉનકે પાસ ઓનલાઇન વૈસે એ શોપિંગ વગેરા તો કમ ન કરતા બટ એપ ક્યા ફ્રી ફાયર વગેરા નહી હોતે વ ખેલતી રહેતે હ તો મેં તોઊ ડાંટતી ભી હું કસ મત કરો
અબ પહેલે તોમ છોટે થે તો હમ તો બહાર જા કર ભ ખેલેતે અભી કે બચ્ચે કોઈ બહારહી ખેલતા સબ ફોન મે ખેલના પસંદ કરતા જાદા
મેને ભીને ઉનસે મેરેકો મતલબ ક ચાએ તો વ હાથ વ સૂઝ વગેરે નંહી પહેનતે તો ને મેરે કો બોલા કે મેરા ઓર્ડર કરો તો ફિર મેને કા કર દુંગી મેરે ક્યા
હા વો ફિંગર પરિન્ટ વાલે ખેલને કે લિએ કામ આતે હ
હા વ ઈ તો ફિર
હમ
આપ કી આવાજ અટક રહીે પૂરી કહા પર હો આપ એસે
ક્યો અવાજ આરી
હેલો
નહી અબ આ રહીે પહેલે અટક રહીતી પૂરી
અ પતા નહી ક્યા નેટવર્ક પ્રોબ્લમ રહેતા હૈ યહા પે
હા વો ભી હૈં.
તો યે સારી હે મતલબ અભી દેખલો લો અભી શોપ કર રહે હૈ ઔર મતલબ બડીયાત હા બસ હેલો
હમ હા
ક્યા હુઆ અવાજ નહી આ રહી હૈં ક્યા
અ વો પહેલે આ રહી થી ફર થોડી બહુત કટી ઔર ફિર વાપસ આ રહી હૈં.
અચ્છા નેટવર્ક ઇશુ હોગા ક્યા પતા તો ફર મેં મેં ભી એહી બોલ રહી હું આપભી ઓનલાઇન શોપિંગ કીજીએ. ક્યા પતા આપકો ભી કુછ પસંદ આયે યા ફિર બઢિયા લગે
હા એસ કોઈ ચીજ પસંદ આતી હો તો કરી લેતી હું ઓર્ડર બાકી ઇતની મુજે અચ્છી નહી લગતી હૈ. ઓનલાઈન ખુદ જાકર લે આતી હું.
અચ્છા એસે
થોડા ટાઈઇમ વેસ્ટ હોતા હૈં લેકિન ચલે જા હૈં આરામસે કમસે કમ અચ્છા તો લગે ના મતલબ વેસે ખુદ દેખ કર આતેે હૈં કેસા હૈ કેસા નહી.
તો આપી દેખએ લેકે આઈએ બડિયા બડિયા ચીજે
હા.
ક્યા પતા કુછ પસંદ આયા આપક ભી મે કો તો કભી કભી બહુત બડિયા લગતી હૈ યે સારી ચીજે
શોપિંગ કરના તો સબકો પસંદી હોતા નયે નયે કપડે પહેનના
દિન મે ભી મતલબ બહાર એસે ડ્રેસેસ વગેરે લેના યા ફીર મતલબ કુછ મેકઅપ કા સામાન લેના બહુત બઢિયા લગતા હૈ.
હા વહી બાત હૈ.
તો ફિર વો લેકે આતી હું. ઓ તો ક્યાય કર સકતે હૈં અભી તો વેસે ફ્રી બેઠા હૈ ઘર પે
હા
અભી એક્ઝામ વગેરા ભી હૈ નહી મેરા તો એક સાલ બાદ મે હૈં તો ફિર એસ પૂરે દન પડાઈ કરતી હું લાાઈબ્રેરીમેં બેઠ કે
હા.
તોભી મેને સોચા કે ક્યા કુછ ના કુછ શોપિંગ કર લે અભી થોડા ક્યા પેમન્ટ વગેરે ભી આયા હુઆ હૈં.
હા વહી બાત હૈ.
પેમેન્ટન્ટમાં ક્યા હૈ મતલબ? થોડા બહુત ખર્ચ કર ભી દેગે. તો એસા ક્યા? હમ કિસ કે લીયે કમાતે હૈ?
હા ખુદ કે લીયે કમાતે હૈં ખુદ કે શોક મોજ તો કમસે કમ પૂરે કર
ફિર ઉસમેં સે ભી અગર એે કરેગે કે નઈ નઈ નહી લેગે નહી લેગે તો ફિ એસ અચ્છા થોડી ના લગતો મન ભી નહી કરતા કુછ કરને કા. કે યાર હમ હમાર લે તો કુછ કર નહી રહે ફર ભી ફાલતુ ક ટાઈમ વેસ્ટ કર રહેે.
હા વહી ખુદ કે લીયે કુછ ના કુછ તો લેના પડતા હૈં મતલબ કે.
હમ
હા
તો વહી તો અભી મેને ભી સોચા કુછ ના કુછ મંગવાઉ યા અભી મંગા લું? ફેર પતા ન મેરી મમી આને કે બાદ મંગગાનીહી દેતી.
હા મમી એસે બોલતી એતની ફિજૂલ ખર્ચ મત કરો એસે વેસે.
વય તો
આગે કા ટાઈમ જ્યાદા ખરાબ આયગ પૈસે બચા હો એસ બોલતી રહેતી.
હોઈ તો તો ફર વહી હૈ કે બ સારી દેખ રહી હું અભી. એક સાડી પસંદ આઈ હ મેરે કો એક કુરતી પસંદ આઈ એ તો ફર વ અભી ઓર્ડર કરુંગી.
હા
ચલો બહેન બાત કરને મે મે કો બહુત મજા આયા ફિર આપ અના ખ્યાલ રખના. ઠીક હે જય જિનેન્દ્ર!